અઓ
એઉ અ
હા પછી કરજે નઈ મને હવે મને કરી દે જે કન્ટિન્યુ કિન્યુું હતું હોય તો બરાબર ચલ મે છે ને જો જમાસ માં ચાર જ છે અવ્યય ભાવ તત્પુરુષ બહુવીહી ને દ્વંદ અને દ્વંદ તો તને આવડે જ કે દ્વંદમાં તો કેવું કે બે નામ હોય રામલક્ષ્ ક્ષ્મણ શિવ પાર્વતી કૃષ્ણ રાધા એ પછી બહુવ્રીહી માતો જેનો બહુરી એટલે કે જેનો અમ કે લાંબો વિસ્તાર થાય તે બવ બુઢી કેવાય ઢે હા એટલે એનો વિસ્તાર બહુ લાંબો થાય એમ ભાગ પડેને તો કે બીજું તો હું કેઉ?
તેને બહુ વીહી.
હા અરે જિજ્ઞાસા તો જીજ્ઞાસા શબ્દ નાખો લાંબો. પેલું થાય કે જ્ઞાતુમ્ ઈચ્છતી ઈતી તો જીજ્ઞાસા બરાબર તો એ બહુ રી મારી જાય છે ચનો વીર કે છૂટા પડે તો લાંબા શબ્દ પડે એમ.
હમ્મ નાસા એટલે જેનો બો લામ્બો પેલ થાય તેને બહુવિહી કહેવાય હેને?
હા પછી છે ને પ્રત્યય બી છે ને કૃદંત બી છે આપડે પેલું ભણેલા તે તો તો માત્ર તેયાન ને બધું ભૂત્વા, કૃતવા. પીબત્વા એ બધું બી આવહે.
હમ્મ.
પછી બીજું તે બીજું બીજું બીજું બીજું હા.
એ કેટલા ચારે સમાસ છે? હમ્મ.
સારા સમાસ સમાસ ચાર જ છે અવ્યય ભાવ ત અવ્યય ભાવ, તત્પુરષ, બહુવ્રિહીને, દ્વંદ્વ, ચાર જ સમાસ.
તેમાં પેલું પેલુમાં હું આવે અવ્યયભાવમાં?
અવ્યય ભાઈને બધા મને ની ખબર ખાલી બહુવ્રિહી ને દ્વંદ્વ ખબર ઉતી.
બરાબર છે.
અમારા સ્ટુડન્ટને મેં બે કરાવલા એટલે ખબર મને પછી કર્મધારયને બધાં. અરે લોકો એવું સમજાવતા મને એકદમ ગુચવાઈ જવાય.
કર્મધારય વી શેને?
એ નથી એ બધાં નથી આપડે એતો બ
જો દ્વંદ્વ શે બહુંવ્રિહી, અવ્યવભાવ. ને બીજો કયો તત્પુરૂષ. ચાલની એતો પહી યુટ્યુબ પર જોઈલેમ.
પછી અલંકાર હો પૂછાય, ઉપમા અલંકાર તો એ તો ખબર કે આને આના જેવી ઉપમા આપવામાં આવે તે.
હમ્મ.
પછી ઉપમા પછી હું કેવાય? એક મિનિટ અલંકાર બી મેં લખેલા જ છે.
હમ્મ.
હને. અલંકાર. હા પછી પેલું બી પૂછાય કે વમટના કાવ્યના પ્રકાર કાવ્ય પ્રકાશમાંથી બી પૂછાય કે કાવ્યના ત્રણ પ્રકાર શે કે અત અ ઉત્તમ કાવ્ય, મધ્યમ કાવ્ય અને અધમ કાવ્ય.
હમ ત્રણ હને.
હમ્મ, કાવ્યના ત્રણ પ્રકાર પછી કાવ્યના પ્રયોજન એ છ છે.
હમ્મ.
એ બી તારે કમ્પ્લીટ ક્રમસર યાદ રાખવાના એમ. પછી સંપ્રદાયવાલુ કે ક્યાં ગયું, ક્યાં ગયું, ક્યાં ગયું? હા જો કાવ્યના પ્રયોજન મેં પેલા બોલી જાવ નંબર વાઈશ હ કે. પેલું યશસે
હમ્મ હમ્મ.
અર્થ નહીં યશ સે.
પાહિ
અર્થ કૃતે
અર્થકૃતે.
વ્યવહાર વિદે વ્યવહાર વિ
વ્યવહાર વીદે.
શિવેતર ક્ષતયે.
પછી.
સધ્ય પર નિવૃત્તએ.
નિવૃત્તતા એ કાન્તા સમમેત ઉપદેશ યુજે.
કાન્તા
સમમીત ઉપદેશ યુજે.
સંમિત પછી.
બસ છા આમાંથી મુખ્ય પ્રયોજન કયું શ્રેષ્ઠ પ્રયોજન કયું હોય તો સધ્યપર નિવૃત્ત એ એ પૂછાય.
સધ્યપર નિવૃત એ જે જે મુખ્ય હો ને.
હા. ચાલને મૂકુ.
હમ્મ.